હાલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. બસ મજામાં, જય માતાજી.
જય માતાજી, બોલો મજામાં?
હોવુ મજામાં, બોલો બીજું.
બસ, બીજું તો બધું સરસ તમે બોલો? હા, નવરા પડ્યા. ખા પીને, એટલે મેં કીધું હવે, ફોન હમણાં આવશે, એટલે તૈયારીમાં તમારો જ ફોન આઈ ગયો લઈને બેઠી છે.
અચ્છા બરાબર. બોલો બીજું બધું મજામાં?
હો બધું જ મજામાં.
તમે ગયા વર્ષે ગયા તા ને પ્રયાગરાજ?
હો ગયા તાને ગયા વર્ષે પ્રયાગરાજ.
તો તમે કેવી રીતના ગયા હતા?
અ મેં બોસમાં ગયા હતા. રેખા પતની ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં.
અચ્છા, એવું? બરોબર બરોબર. બોલો બીજું બધુ મજામાં?
હો, બધું મજામાં. છત્રીસ કલાક લાગ્યા અમને ગોધરાથી ઉપડી ગોધરા પછી વછી દાહોદ, દાહોદથી રતલામ રતલામથી છત્તીસગઢ. એવી રીતે થઈ, થઈ, થઈ આખું રાજ્ય રાજસ્થાન પાર કર્યું. ના, એમ પી પાર કર્યું, યુ પી પાર કર્યું. હમ્મ, હમ્મ, એવી રીતે યુ પી પાર કર્યું, એમ પી પાર કર્યું. તો પછી બહુ મજા આવી ગઈ. એ વચ્ચે કે ગુરુદ્વારા, ઝાંસીનું ગુરુદ્વારા જોયું. ઝાંસીના ગુરુદ્વારામાં પછી અમે જ અમે જમ્યા. અમારે તો બસમાં એટલી સરસ ફેસિલિટી હતી. ત્યાં બધ બધું જ અમારે ત્યાં જ રસોયા, બસોયા બધું ત્યાં જ અરેન્જ અંદર બસ ની અંદર જ બધું. આમ ટાઈમ ટુ ટાઈમ ચા, પાણી, નાસ્તા, જમ્યો જમ, બે ટાઈમ જમવાનું, એક એક ટાઈમ નાસ્તો, બે ટાઈમ ચા. અને બધી આખી ફૂલ ડીશ જમ ના સવારે નાસ્તામાં બી ચા અને ભજીયા. મેથીના વડા, ગોટા. બધું સરસ ચા, કોફી જેને જેટલી પીવી હોય એટલી અનલિમિટેડ.
બર બ બરાબર અને પછી જમવામાં શું હોય છે?
જમવામાં પણ બધું દાળ, ભાત, શાક. પૂરી હોય તો પુરી, રોટલી કંસાર, ભાખરી, લાડુ. બે જાતના શાક હતા. ચણાનું શાક, બટાકાનું શાક. અને દાળ સલાડ બધું આખી ફૂલ ડીશ જમવામાં ભી સરસ. બહુ મજા આઈ ગઈ. એક ટાઈમ તો અમે છોલે ભટુરેને એવું ખાધું. અને અમારે કેટલી ચા, પાંચ દિવસની ટૂર હતી. પૂરી પાંચ દી પાંચ કે છ દિવસની ટુર હતી, એમાં ચાર દિવસ અમે બસ તો બસમાં ને બસમાં જ જમ્યા. બે દિવસ પછી પ્રયાગરાજ રોકાણા. તો બધા પોત પોતાની રીતે છૂટા પડી ગયા. છૂટા પડી ગયા ને તો પછી બધાએ પોતાના હિસાબે જ પછી રેવાનું, કરવાનું, જમવાનું બધું જ ત્યાં સેટિંગ કર્યું એમાં. અમે બી ત્યાં ગયા પછી સંગમ ઘાટ જોયો, અરિયલ ઘાટ જોયો. એક દિવસ તો અમે પછી પેલા પંડાલ બંધાય ને ત્યાં ગયા તા પંડાલમાં બધાને જોયા. બધ બધા પંથ ના લોકો હતા અને એટલી મજા આવે આમ આખું ખરેખર એમ થાય કે પ્રયાગરાજ જ ઉતરાઈ જાય આપણું એમ બહુ મજા આવે. આનંદ આનંદ થાય આપણને. અને પછી તો ત્યાં અમે એક પુલ હતો. પંપા પુલ કરીને હતું કે ખબર નહીં. પુલ હતો એ પુલમાં એટલું અમે ચાલ્યા એટલું ચાલ્યા. પેલા તો અમે બધા અરિયલ ઘાટ પર ઉતર્યા. બસ સ્ટોપે અમને છે, ને ત્યાં ઓ તો બસ સ્ટોપ પરથી અમે ઉતર્યા ને એટલે અમે અમને એક મસ્ત સરકારી બસ બહુ જ સરસ મળી ગઈ. પછી એમને ફ્રી સેવા નરેન્દ્ર મોદી ની હતી ને એ અપાઈ. પછી એને અમને અરિયલ ઘાટ ઉપર ઉતાર્યા. અરિયલ ઘાટ ઉપ પર અમે ઉતર્યા ને એટલે ત્યાંથી અમને બોટ વાળો મળ્યો તઈ થોડું આગળ જત તા રિક્ષામાં બેઠા. તો રિક્ષાવાળાએ અમને અરીયલ ઘાટ ઉતાર્યા. પછી ત્યાં અમે બોટમાં બેઠાં બધાને બ બોટ બહુ મોંઘી મળી હત હજાર હજાર રૂપિયા પર પર્સન કીધું અમને તો દર વ્યક્તિ દીઠ હજાર રૂપિયા હતું અમને પાંચસો પાંચસોમાં મળી ગઈ બોટ એટલી સરસ મજા આવે ને બોટમાં બી આપણને એટલે આમ હોળીમાં બેસાડે, એટલું સરસ ગંગાજીના દર્શન કરાયા. સંગમ ઘાટ બતાયવો. અને આખી પેલી નદી આમ એક બાજુ શામ આવે ને, એક બાજુ વ્હાઈટ આવે. સ્વયં સફેદ આવે. પછી વચ્ચે જે સંગમ થાય ને સરસ્વતી ન, ગંગાને, જમુનાનું. એ આખું અમને પેલા હોળી વાળાએ બતાયું પછી અમે ત્યાં બ ગંગા પૂજન કર્યું હો કેટલું અમે એના અંદર પાણીમાંને પાણીમાં બી એકલા રહ્યા
કલાક એક તો એ હોળી વાળા અમને અંદર ને અંદર ફેરવ્યા બહુ મજા આઈ ગઈ હલેસા મારતા મારતા એટલી મજા આઈ બહુ મજા આઈ ગયા
હછા બરાબર પછી તમે કેટલા જણા ગયા હતા?
અવે લગભગ પ ત્રીસથી ત્રીસ ચાલીસ જણા હતા મતલબ ત્રીસ ચાલીસ જણા તો ગોધરા ના હતા વીસેક જણા બરોડાના હતા.
અચ્છા તો આ રસ્તા પર બરોડા ભી આવે આગળ જઈએ તો
બરોડા વાળા ગોધરા આયા હતા પછી ક કે આમ બાજુ જાય ને દાહોદ બાજુ એટલે અમે દાહોદ બાજુ ગયા હતા કારણ કે એ હા એ એમપી સાઈડ જવું એટલે આમ દાહોદ એમપી ફરીને નીકળવાનું ને
અચ્છા અચ્છા બરાબર બરાબર
હા
હ બીજું બોલો બધું મજામાં??
હોઉ બધું જ મજામાં. . ના ના કોઈ નહીં એટલી ફેસેલ આમ તમે વ્યવસ્થા જોવો ને વ્યવસ્થાનો એવું હા હા હાય આમ બટ એટલું મજા આવે આનંદ આનંદ આઇ જાય લેડીઝને તો આપ લાગેજ નહી, કે યુપીમાં લેડીઝને એકલું નીકળાય નહી. એટલી સરસ વ્યવસ્થા મોદી સયો યોગી સ યોગી સરકારને તો આમ આદિત્યનાથને
બરાબર બર પણ એવું નહી આપડે શું કેહેવાય મેં તો ન્યૂઝ પર જોયું હતું એ ટાઈમ પર કે બહુ બધા લોકો એ બહુ બધા ફસાઈ ગયા છે ને ટ્રાફિક તો એટલું જામ હતું કે ખબર નઈ
હા, એક વખત તો આગ બી લાગેલી.
હા એ બી જોયું તું એ તો મને તો બહુ બીક લાગી જોઈને
પછી જંજીર તૂટેલી એમાં બી ખાસ્સા લોકો દટાઈ ગયા ને આગ લાગેલી એમાં બી ખાસ, મતલબ નુકસાન તો નહોતું થયું. પણ દોડધામ બહુ થઇ ગઈ હતી એમ
બરાબર, બરાબર, એ તો મને તો સાંભળીને બઉ બી- લાગી. અમે લોકો તો વચ્ચે એક વખત ગયા તા ઉજ્જૈન હું તો નાની હતી બવ
ત્યારે ગયાતા. હમ્મ
એ બી એ ટાઈમ પર બી લગભગ તમે બી હતા ને અમારી જોડે
હો હતા આપડે બધા જોડે જ હતા.
હા એજ મેં બઉ મન તો બઉ બીક લાગ બધી આ ન્યુઝમાંને બધું જોયું ને બધા કેહતા હતાકે, કેટલા વર્ષો પછી આવ્યું છે આ મહા કુંભ એવું.
હમ્મ, બાર વર્ષે આયુ.
બાર વર્ષે
હમ્મ, એકસો ને બાવીસ વર્ષે, બાર વર્ષ
ના ના એકસો ને કેટલું કહે છે એનાથી પણ વધારે કહેતા હતા, બધા.
હમ ના એકસો ને બાવીસ વર્ષે બારમો કુંભ હોય એમ
ના ના, એકસો ને ચાલીસની આજુબાજુ કઈક હતું
હા એવું કશુંક હસેતો, પછી ખ્યાલ
હ મને ખ્યાલ છે કેમ કે કેતા તા ન્યૂઝમાં બહુ જ આવ્યું તું કે હા પેલું વન ફોર્ટી ફોર આપડે શું કેહેવાય હા એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવ્યું તું આ મહાકુંભ એવું કહેતા તાા બધ. એટલે હવે આપણને એટલું બધું બી ખ્યાલ નથી પણ બીક તો બહુ લાગી આ બધા બવ બહાર વિદેશથી ને પરદેશથી બધાને ક્યાં ક્યાંથી લોકો આયાતા. જેવા
મહાકુંભ જો આ આપણે ભારત ની બહારથી પન ઘણા લોકો આવ્યા હતા જોવા તો બહુ મજા આવી ગઈ.
તો અમે ગયા હતા ત્યારે હતા કોઈ બાર
હા હતા ને બહુ બધા હતા.
અચ્છા એવું બરાબર બરાબર, બોલો બીજું.
બસ બીજું તો બધું શાંતિ છે, પણ બહુ સરસ છે હા જોવા જેવું છે એક વખત તો ખરેખર બહુ મજા આવે, હોવ બહુ મજા આવે એક વખ-
અચ્છા અચ્છા બરાબર બરાબર. બોલો બીજું બધું મજામાં
હમ. બધું જ મજામાં તમે બોલો.
કઈ નહી શું કહે છે તમારો છોકરો?
મારો છોકરોઓ મજામાં છે તમે છો આત્મામાં ભણે છે.
હમણાં શું કરે છે.
અત્યારે લેસન કર ત્યાં લેસન કરવા બેઠો છે.
અચ્છા એ બધા ભેગા મળીને લેસન કરે છે ભાઈબંધ ના ઘરે
હમ હમ
એ ત્યાં ગયો છે કે પછી અહી ઘરે જ છે?
ના ના ત્યાં ગયો છ બધા ત્યાં બેઠા છે.
અચ્છા અચ્છા એના ભાઈ બંધ ના ઘરે તો એના ભાઈ બંધ નું ઘર તમારી સોસાયટીમાં જ છે કે તમે મૂકી આવ્યા છો? એને થોડું દૂર છે.
ના ના જાતે જતો રહેશે એટલે બાજુમાં જ છે એટલે
અચ્છા બાજુમાં જ છે બરાબર બરાબર હો હવે જોઈએ હવે તો બધા તહેવારો આવશે અને બજારમાં સેલ બી લાગી છે એટલે હવે જોઈ છે અમે લોકો જઈશું હવે એકાદ બે દિવસમાં
હમ
કરવા અને બધું આજે તો ગયા તો અમે એમાં બેન ના સ્કૂલ આપડે શાળા બદલી ને એટલે હવે એનું બધાપડા લઈ આયા
ગણવેશ લઈ આયા હું
હોવ
હમ હમ હમ ઠી બસ તમે સેલમાં જાઓ તો મન લેતા જાજો આપણે જોડે જોડે જઈશું.
હા હું જઈશ તો હું તમને પાકું કહીશ ફોન કરીશ હો
હમ હમ હમ બીજું?
બીજું તો બધું મજામાં બોલો
હમ હ હા હા પણ સેલમાં બી જોવ ને હું ટાઈમે સારું મળે છે આમું ટાઈમ પછી નથી મ મજા આવતી એમ
હા એ તો હવે આપડે જોઈને જ લેવું પડે ને હવે જો બજારમાં હમણાં સેલ બી નીકળી છેું ને પેલું શું કેહેવાય કુર્તીને પેન્ટ ત્રણસો રૂપિયા નું એક ને હજાર ના ચાર એવા કેતાતા પણ કાપ પણ આપણને ગમે તો જ આપડે લઈએ ને નહીતર આપણે થોડી લઈશું
હમ બરા
હો
હમ હમ બસ બીજું બધી શાંતિ છે જો તમે જાવ તો મને કેજો આપણે જોડે જઈશું હે સરસ રિટર્નમાં તો નાસ્તા પાણી પાણીપુરી ખઈ ને આએઇ શું બરાબર
હો તમને કઈ પાણીપુરી ગમે
મને તો રેગ્યુલર જ ભાવે
એવું પેલું અલગ અલગ પાણી આવે છે એ ના ભાવે તમને
ભાવે ને કોઈ કોઈ વખત પણ વધારે મને ખાટી મીઠી વધારે ભાવે
અચ્છા એવું ના પેલી રગડાવાળી બી સારી આવે છે પાણીપુરી એમ હમ હો
હો હો હમ હમ
બોલો બીજું
હમ બસ બીજું તો બધું શાંતિ છે. બાકી તમે બોલો થાકેલા હોય મારતો કોઈ પૂછે નહી. અને હવે જઈએ કશેક તહેવાર આવે એટલે કશે જઈએ ફરવા
હ બોલો પછી શું થયું તમારે વાળનું ખરે છે બઉ અત્યારે
બહુ જ સખત ખરે છે કશુંથી સારું લાગતું બહુ વાળ ખરે છે.
તો પેલું ચાલુ કરો ને ઓનલાઇન તો શું મારી બેનતો નાખેછે પેલું મેથી એનું પાણી અને જાસુદ નું ફૂલ નાખી ને રાત્રે અ પાણીમાં મૂકેને સવારે એનું પાણી લગાવું સારા વાર થઈ ગયા છે એના અત્યારે
એવું છે ચલો મેં બી એજ ટ્રાય કરું છું.
બરાબર બરાબર ઠીક છે ચલો હું મુકું હો.
હો હો જયશ્રી કૃષ્ણ
જયશ્રી કૃષ